હા, કેમ છો
બસ હું મજામાં છું, તમે કેમ છો
હું પણ મજામાં છું શું કરી રહ્યા છો
બસ જોવો ને આજે પાર્લર જવાનું વિચારું છું કારણ કે આપદા જો આપના રોજિંદા કામમાં આપણે આપણા માટે તો સમય જ નથી મળતો એટલે થોડું તો આપણું કાળજી લેવી પણ બહુ જરૂરી છે તો આજે મેં પાર્લરમાં અપોઈન્ટમેન્ટ બુક કરાવીશ ટે હવે થોડી થોડાક જ સમયમાં મારે ત્યાં જવાનું છે
બરાબર અને પાર્લર હવે તો હરેક લેડીસે પોતાની જે સ્કિન છે પછી હેર છે બધાની કાળજી કરવી જ જોઈએ અને જો કાળજી ના કરે તો પછી આમ સારું ના લાગે એમના ફેસપર કારણ કે પહેલેથી જે માન્યતાઓ છે કે લેડીસો એ સુંદર દેખાવવું અને થોડું આ થોડું મેકઅપ કરીને રહેેવું એ હવે આપણે ચલાવવા પડશે
જો તો આપ મહિલાઓ માટે એક બહુ જ સન્માનીય સ્થાન છે મહ મહિલાઓ જોઈએ તો એ શક્તિનું સમર્પણનું અને સૌંદર્યનું પ્રતિક છે અને મહિલાઓ માટે શૃંગાર કરવો એ એ કોઈ પણ બહાનું નથી કે કોઈ પણ વ્રત તહેવાર આવે ત્યારે એ શૃંગાર કરે છે એ એ માત્ર એનું બહાનું નથી પણ એનાથી શું છે વ્યક્તિ અંદરથી અ બહુ જ આત્મવિશ્વાસથી અને એની બહુ જ મતલબ એ બહુ જ પ્રસન્નતા અનુભવે છે એટલા માટે શૃંગાર એ વ્યક્તિ માટે મહિલા માટે તો બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે અ આપણે કહી શકીએ છીએ કે એવું વિચારે છે કે મેકઅપ બો જ મેકઅપ કરવો ભૂષણો પહેરવા પણ એ માત્ર એવું છે કે મહિલા પોતાને ખુશ રાખ રાખવા માટે આવા બધા બાહ્ય દ્રશ કરે છે પણ સાચું કહીએ તો જયારે વ્યક્તિ અંદરથી પ્રસન્ન હોય ખૂબ જ અ એ એના અંદર સકારાત્મક વિચાર હોય ત્યારે એ શૃંગાર કરે છે એના એના મનની પ્રસન્નતા માટે સારા આભૂષણો પહેરે છે મેકઅપ કરે છે અને એ કરીને પછી બહુ પ્રસન્નતા પણ અનુભવે છે
હા એ તો તમે સાચું કીધું અને દરેક અને જે દરેક મહિલા જે છે એને પોતાની પસંદગી ઉમર અને પ્રસંગ પ્રમાણે વસ્ત્રો શૈલી પહેરવાન પસંદ કરવા જોઈએ અને આધુનિક સમયમાં મહિલાઓ પરંપરાગત અને આધુનિક બંને પ્રકારના કપડા પહેરે છે જેમ કે સાડી સલવાર કમીઝ કુર્તી લેહેંગા જેવા પરંપરાગત વસ્ત્રો પહેરે છે અને ઉપરાંત પોતાના કમ્ફર્ટ માટે જેમ કે જીન્સ ટોપ વસ્ટ વત્રો આ બધ પણ હ લોકપ્રિય બની ગયું છે અને ફેશમાં. સમય પ્રમાણે સતત નવા ટ્રેન્સ આવી રહ્યા છે.
એ તો તમે બિલકુલ. લ સાચી વાત કીધી પણ હું એવું ક છું કે જો મહિલાઓ છે ત્યારે ઘર. કોઈ પણ વાતાવરણને સકારાત્મક બનાવવા માટે એમનો વિશેષ. રોલ હોય છે જય્યારે કોઈ પણ ત. તાર હોય અને તહેવાાર પ્રમાણે જયારે મહિલા સાજ શૃંગાર કરે છે. અને એ ફેશન થી રહે છે તો ઘરનું વાતાવરણ કેટલું સારું અનોખું થઈ જાય છે. જયારે ઘરની મહિલાઓ ઉદાસ અને આમ કોઈ પણ વ્ય વ્યક્તિ. તહેવારમાં રુચિ ના લે તો એ ઘરનો માહોલ પણ સારો રહેતો નથી. જયારે મહિલા બહુ જ પ્રસન્ન હોય છે એના પસંદગી ના કપડા પહેરીને શંગાર. કરે છે પ્રસન્ન હોય છે તો એ વાતાવરણ પણ કેટલો પોઝિટિવ વાબ આપે. છે નઈ.
હા એ તો તમે સાચ. કીધો કે અગર એ કહે ને કે મહિલા ખુશ થખું ઘર ખુશ રહેશે મહિલા. થી જ આખું એમ કેને કે ઘર સંસાર એ થયેલો છે. અગર મહિલા સરખી રીતે રહે તો ઘર સંસાર સરખ. તેરીતે ચાલે હા પણ ઘર સંસાર વાલા એ પણ જે છે તે લોકોએ વધારે આંગળી. ના કરવી જોઈએ અગર એ લોકો વધારે કરે તો પછી આપેડે બી આપડા માટે પોતા માટે સ્ટેન્ડ લેવું. ખૂબ જરૂરી બની ગયું છે. આજના સમયમાં તો એડજસ્ટ પેલ્લેના લોકો કરતા. તા હમણેના લોકો હવે એડજસ્ટ કરવા નઈ માંગે ને એ ખુબ સારી વાત છે મારા હિસાબે.
બિલકુલ હા જીવ. તો અ સંકુચિત વિચારધારા રાખે છે એ લોકો એવું છે કે સમય સાથે બદલાવને એક્સેપ્ટ નથી. થી કરતા અમારા ત્યાં. પણ આવી બહુ જ સમસ્યાઓ છે કે ભણેલી ગણેલી સ્ત્રીઓ પણ ઘરે રહી. ને એમને કપડાં પહેરવા પર બોઉ પ્રતિબંધ હોય. કે એ આજના જમાના થી કોઈ પણ અ પહેરીને સૂટ પહેરીને એને. સારા અ જીન્સ. કે ઉમ્મ એવું કઈ પણ કપડા એવા પહેરે તો એના ઉપર પણ એવું એવું લોકો આમ. આંગળી ઉઠાવે છે કે જો એમની વ ફલાણાની વઉ તો કેવા કપડાં. પેરે છે એને કેવી રે રીતે અ જોબ કરવા જાય. છે પણ હવે સમય જેવી રીતે બદલાવી રહ્યો છે તો મહિલાઓને પણ પોતાના ફેશન માટ. ટે અને પોતાના મનને અ રાજી રખવા માટે સ્ટેન્ડ લેવું બૌ જ જરૂરી થય. ગયું છે ક્યાં સુધી એ. સમાજનું અને પરિવારના અ ઉત્રસન્ન ખુશી માટે અ. પોતાની જે ખુશીઓ છે એનું અ એને એ બલિદાન આપતી રેહશે એટલે હું તો એ. ઉ વિચારું છું પ્રત્યેક સ્ત્રીને પોતાના અ મન મૂરજી અ જીમ મુતાબિક અ ફેશનથી રહેવાનો અધિકાર તો છે જ.
હા એ તો તમે ખુબ સરસ વાત કીધી અને. ફેશન સાથે આપડે સ્વચ્છતા સાદગી અને આરામનું. પણ આપડે મહત્વ છે કપડા હંમેશા પ્રસંગ હવામાન અને પોતાની અનુકૂળ. તા પ્રમાણે પસંદ કરવા જોઈએ અને મોંઘા ક. કપડા પહેરવાથી જ વ્યક્તિ ફેશનેબલ બને એવું જરૂરી નથી. સારા પે અ સારા. જો અગર આપડે કત કપડા પહેરશું અને આત્મવિશ્વાસ અને સારી અ વર્ત. આપણી સાચી સુંદરતા છે.
બિલકુલ સાચી કહો છો તમે કે જોઈ આજના સમયમાં મહિલાઓને ફેશ. નના ક્ષેત્રમાં પણ બહુ આગળ વધવાની તક મલી રહી છે તે મહિલાઓ. જો ફેશન ના ક્ષેત્રમાં આગળ વધવા જ અ ઈચ્છે પોતે જેમ કે ડિઝાઇનિંગ બ્યુટી પાર ઇન્ડસ્ટ્રી મોડલિંગ અને કોસ્ટ્યુમ ડિઝઇનિંગ જેવા ક્ષેત્રોમાં જો મહિલાઓને પોતાનો અ મહત્વનું સ્થાન બનાવવાની પણ સારી તક છે આથી ફેશન માત્ર શોખ જ નથી પરંતુ રોજગાર અને શ્ર પ્રજનાત્મકતા પણ એક માધ્યમ બની ગયું છે.
હા એ તો સાર તમે સાચું કીધું ફેશન ઉદ્યોગ મહિલાનો રોજગાર અને પોતાની પ્રતિભા દર્શાવીને અનેક તકો પણ આપે છે ઘણા લોકો ફેશન ડિઝઇનિંગ નો કોર્સ પછી બ્યુટી પાર્લર નો કોર્સ પછી મોડ લિંગનો અને પછી કપડા વ્યવસાયમાં સફળ અ કારીદર નો કોર્સ પણ કરે છે અને મહિલાઓ એમાં આગળ પણ વધી રહી છે.
બિલકુલ અને મહિલાઓને ફેશન મહિલાઓને આત્મવિશ્વાસ અપાવે છે. જયારે કોઈ પણ વ્યક્તિ પોતાની પસંદગી ના કપડા પહેરે છે અને પોતાને સારું અ લાગે એવા કાર્યો કરે છે ત્યારે તેઓ આત્મવિશ્વાસ વધે છે અને એની સાથે સાથે અ અ એ પણ જરૂરી છે કે ફેશનમાં આપડે સમજદારી અને સંયમ પણ રાખવું બૌ બહુ જરૂરી છે કારણ કે કોઈ પણ વ વ્ય અ ઉમ્મ વસ્તુની અતિશય હોય છે એ માણસ માટે સારી હોતી નથી ફેશન એટલે એ આપણે મર્યાદામાં ફેશન કરે તો સારું છે, પણ ફેશનની દુનિયામાં વધારે એ જવા માટે એ પોતાની મર્યાદા જો ભૂલાવી લે તો એ એના માટે સારું નથી
હા, એ તમે સાચું કીધું જોકે ફેશન નામે આંધળું અનુકરણ કરવું કરવું યોગ્ય નથી હંમેશા પોતાની સંસ્કૃતિ મૂલ્યો અને વ્યક્તિગત પસંદગીનું પણ આપણે સન્માન કરવું જોઈએ અને ફેશન આપવાની અ આપવાની જોઈએ
બિલકુલ સાચું કહ છો, આપણી સંસ્કૃતિની જે ઓળખ છે એને આપણને ખો એવું ની જોઈએ, અ ફેશન કરવું જોઈએ પણ એને એનું પણ એક અનોખું અલગ સ્થાન હોય છે, કે આપણે સાડી, સલવાર, કમીજ, પછી લેંગો અને પરંપરાગત જે વસ્ત્રો છે એનું પણ આપણને જ્યારે જયારે અમ કોઈ પણ અવસર આવે એવા અવસર પર એનું પણ પસંદગી જરૂર કરવી જોઈએ અને આપણે જેવા સ્થાન પર જતા હોઈએ ભલે જોબ કરતા હોઈએ તો એ પ્રમાણે આપણે એ ફેશન ની પસંદગી કરવી જોઈએ તો કે આપણે ક્યાં ઊભા છીએ કઈ કઈ કયા માહોલમાં ઊભા છે એ વિચારીને પછી આપણને ફેશનને અપનાવવું જોઈએ
હા, એ તો તમે સાચું કીધું અંતમાં તો એટલું જ કહી શકાય કે જે ફેશન મહિલાઓને, વ્યક્તિને વધુ આકર્ષક અને આત્મવિશ્વાસપૂર્ણ છે, અ જો સમજદાર અને મર્યાદા સાથે આપણે ફેશન અપનાવવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સકારાત્મક અ અસર કરે છે હવે જેમ કે આપડે કોઈ બર્થ ડે પાર્ટીમાં જાય તો આપડે બર્થ ડે પાર્ટી ના હિસાબે કપડા પહેરવા જોઈએ અગર આપડે બીચમાં ફરવા જઈ તો આપડે બીચ ફરવા એટલે ત્યાં જે ફરવાલાયક કપડા હોય છે તે પહેરવા જોઈએ આપણે ઘરમાં કઈ પૂજા પ્રસંગો છે તેના માટે તો આપડણે એવા કપડા પહેરવા જોઈએ અને એમાં પણ આપણે જોવું જોઈએ કે અગર આપડણે ફરવા ગયા હોય અગર આપણે આપણા હસબન્ડ સાથે આપણા પાર્ટનર સાથે ગયા હોય તો આપણેે કેવા મબ આપણને કપડા પસંદ છે આપણે એ પહેરવા જોઈએ પણ એ જ સમયે અગર જેમ કોઈ આપ ફેમિલી ટ્રીપ પર ગયા હોય અને બીજા દસ લોકો હજી આવ્યા હોય તો આપડે થોડું કપડા સચવીને પહેરવા જોઈએ
બિલકુલ આ તો એકદમ તમે બહુ જ સમજદારીની વાત કરી છે એટલે કહી શકાય છે કે જો આપણે સમજદારીથી ફેશન કરીએ તો એ બહુ સુંદર લાગે છે અને એવું કહી શકાય છે કે સાદગી એ જ સુંદરતા પણ છે ને આપણે જયારે આરામદાયક વસ્ત્રો પહેરીએ તો એજ ફેશન વધની જાય છે તો આના વિશે વાત કરીને ચર્ચા કરીને બહુ સારું લાગ્યું આપણે ફરી કોઈ વિષ અ આવા વિષય પર જરૂરથી ચર્ચા કરીશું જય શ્રી કૃષ્ણ
હા જય શ્રી કૃષ્ણ